હલો
હેલો હ કેમ છો
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું અ આજે આ આપડે અ આજે શું કરી રહ્યો હતો
આજે તો મેં હમણાં છે ને હમણાં એક નવલકથા વાંચી એ રહી હતી તું શું કરતો હતો
હું તો એક સરસ ફિલ્મ જોઈ રહ્યો હતો મને ફિલ્મો જોવી બહુ ગમે છે
અચ્છા એ તો સારી વાત છે પણ મને તો પુસ્તક વાંચવાનો વધારે શોખ છે પુસ્તક વાંચવાથી કલ્પના શક્તિ વધે છે
હા એ સાચું છે પણ ફિલ્મો જોવાથી ઓછા સમયમાં આખી વાર્તા સમજાઈ જાય છે
હા એ તો તો સાચું પરંતુ પુસ્તકમાં પુસ્તકમાં પાત્રો અને ઘટનાનું વધુ વિતર વર્ણન કર્યું હોય છે ફિલ્મોમાં દ્રશ્ય અને સંગીતનો અભિનય હોય છે જે વર્તને જીવત બતાવે છે
હ જયારે પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે પોતાના મનમાં દ્રશ્યોની કલ્પના કરીએ છીએ એ પણ એક અનોખી અનુભવ છે
હા એ તો તું સાચું કીધું અને ઘણી વખત તો આપણે લાંબા દિવસ પછી પુછ પુસ્તક વાંચવા કરતા ફિલ્મ જોવી વધુ આરામદાયક લાગે છે પરંતુ પુસ્તકો વાંચવાથી ભાષા અને જ્ઞાન અ અને શબ્દો અ ડોળમાં વધારે થાય છે
હા એ તો તમને સાચું કહ્યું ફિલ્મો પણ નવી માહિતી અને વિવિધ સંસ્કૃતિઓ વિષે શીખવે છે પરંતુ પુસ્તક વાંચતી વખતે ધ્યાન અને એકાગ્રતા વધુ વિકસે છે આજકાલ તો ઘણા લોકો પાસે સમય ઓછો હોય તો તેથી એ ફિલ્મ જોવા પસંદ કરે છે પણ દરરોજ થોડો સમય વાત શિજ્ઞણ માટે પણ કાઢવો જોઈએ
એ તો તું એ સાચો કહીધો તારા મતે વિદ્યાર્થી માટે શું વધુ સારું છે ફિલ્મ જોવો કે પછી પુસ્તક વાંચવી
મારા મતે વિદ્યાર્થીઓ માટે તો પુસ્તકો વાંચવા વધુ લાભદાયક છે
કેમ
કેમકે પુસ્તક વાંચવાથી તેમની વિચારશક્તિ અને સર્જનાત્મતા વધે છે.
બરાબર પણ મને લાગે છે કે એ લોકોને આમ ફિલ્મ જોવી વધુ પ્રેફર કરવું જોઈએ. કારણ કે મારા મતે શૈક્ષણિક ફિલ્મોમાં પણ એટલી જ ઉપયોગી આ હોઈ શકે છે. ફિલ્મોમાં લાગણીઓનો વધુ અસરકારક રીતે રજૂ કરી શકે છે અને ઘણી ફિલ્મ તો સ્તક પરથી જ બનાવવામાં આવે છે.
હા. હા, એ તો તમને સાચું કહ્યું, અને ફિલ્મ જોઈને પુસ્પ પછી પુસ્તક વાંચવાનો રસ પણ જાગે છે.
હ હા, એ તો તમે સાચું કીધું. એ વાત મને ગમી. બંને એકબીજાના પૂરક બની શકે છે. તો છેલ્લે કયું પુસ તુએ છેલ્લે કયું પુત સ્ત પર્ચી વાતો
મેં એક પ્રેરણાત્મક પુસ્તક વાંચ્યું હતું. તેમાંથી મને ઘણું શીખવા મળ્યું.
હ બરાબર મેં પણ તાં જે સ્તારમાં એક જીવન ચરિત્ર આધારિત ફિલ્મ જોઈ હતી.
વાહ, એ તો સરસ વાત છે. અ તો એ ફિલ્મમાં તને શું શીખાઈવું?
એ ફિલ્મમાં મને એ શીખાવ્યું કે આપણેે મહેનત કરવી જોઈએ જેટલી બને એટલી મહેનત કરવી જોઈએ અને ધીરજ પણ રાખવી જોઈએ. અગર આપડે આપડને કઈ હાંસલ કરવું છે, તો એના માટે ધીરજ રાખવી જોઈએ. અને આત્મવિશ્વાસ તો આપડામાં હોવો જોઈએ. અગર આત્મા-આત્મવિશ્વાસ ના હોય તો પછી આપડે કઈ ન કરી શકીએ.
હા, સરસ. પુસ્તકો પણ આવા જ મૂલ્યો શીખવે છે. બાળકો માટે ત તારા મતે શું વધુ સારું છે?
અમ નાના બાળકો માટે ચિત્રવાળી પુસ્તકો ખુબ ઉપયોગી છે અ અને એનિમેશન વાલી ફિલ્મો પણ બારક-બાળકોને આકર્ષિત કરે છે. પરંતુ વધુ પડતો સ્ક્રીન ટાઈમ, આમ નુકસા નુકસાનકારક બની શકે છે એ વાત મા આપડે થોડું ધ્યાન રાખવું જોઈએ.
હઅ, એ તો તમને સાચું કહ્યું. પુસ્તક વાંચવાથી આંખો પર ઓછો ભાર પડે છે. રે પણ ફિલ્મો પરિવાર સાથે મળીને જોવાનો આનંદ આપે છ. પુસ્તકો વાંચ્યા પછી મિત્રો સાથે ચર્ચા કરવાનો આનંદ પણ અલગ જ હોય છે. મને લાગે છે કે અ ફિલ્મો મનોરંજન માટે ઉત્તમ છે. અને પુસ્તકો જ્ઞાન મેળવવા માટે ઉત્તમ છે.
હા, એ તો તમે સાચું કીધું. શું બંને નો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ? એ
ચોક્કસ. માત્ર ફિલ્મો કે માત્ર પુસ્તકો પર નિર્ભર રહેવો યોગ્ય નથી. એટલે કે ફિલ્મો મનોરંજન આપે છે અને પુસ્તકો ઊંડું જ્ઞાન આપે છે. બંનેના પોતાના ફાયદા છે.
બરાબર. એ તો તું એ સાચી વાત કીધી. તને શું લાગે છે? કે લોકો આજે પહેલા કરતા ઓ છો. ઓછું પુસ્તક વાંચે છે કે વધુ પુસ્તક વાંચે છે?
મને લાગે છે કે, મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મના કારણે લો લોકોનું ધ્યાન વાચનથી દૂર થઈ રહ્યું છે.
બરાબર, આજે અ એક ક્લિકમાં ફિલ્મો કે વેબ સિરીઝ મળી જાય છે જ્યારે પુસ્ત પુતક વાંચવા માટે ધીરજ અને સમય બંનેની જરૂર પડે છે પરંતુ ફિલ્મો દ્વારા વા ઝડપીથી સમજાઈ જાય છે પણ પુસ્તકોમાં લેખન વિચારીને વધુ ઉઊંડાળાથી સમજી શકાય છે
હા એ તો તમને સાચું કહ્યું તો તમને ક્યારે એવું લાગ્યું જ છે કે ફિલ્મ પ પુસ્તક જેટલી સારી નથી
હ હમ ઘણી વખત કારણ કે ફિલ્મ સમય મર્યાદાથી હોય છે તેથી કેટલીક મહત્વની વિગતો કાઢી નાખવામાં આવે છે અને હા મેં પણ સાંભળ્યું એ સાંભળ્યું છે કે ઘણા વાચકો પુસ્તકને વધુ પસંદ કરે છે કારણ કે પુસ્તક સાથે વ્યક્તિનો એક અલગ જ ભાવનાત્મક સંબંધ બની જાય છે હમ
હા બરાબર મને ફિલ્મોમાં ખાસ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ ગમે છે છે
હ બરાબર અને મને પુસ્તકોમાં સુંદર ભાષા અને શબ્દો ગમે છે. શું? અ તમે કો આમ કોઈર પુસ્તક વાંચી વાંચી આ વાંચી હોય ને લખવાની કળા પણ તમે સુધારી છે?
હાકે કેટલી વાર જેટલું વધુ વાત છે તેટલું સારું લગતા શીખીએ. ફિલ્મો પણ ક્યારેક જીવન બદલા બદલનારા સંદેશ આપે છે. ખાસ કરી ને પ્રેરણાત્મક અને ઐતિહાસિક ફિલ્મો.
હા એ તો તમે સાચું કીધું મારા માટે તો ફિલ્મો. અ લોકો સુધી સંદેશ ઝડપી થી પહોંચાડે છે અને જે પુસ્તકો જે છે એ સંદેશને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે.
હા બરાબર તમે રોજ કેટલા સમય વાચો?
હું લગભગ અડધો કલાક વાંચું છું અને તમે ફિલ્મ કેટલા સમય સુધી જવ છો રોજે?
અ વીકેન્ડમાં તો હું બે ત્રણ કલાક તો જોઉં છું.
ઓ એ પણ સારું છે જો સમયનો યોગ્ય ઉપયોગ થાય અ તો એ સારું છે. શું ઓડિયો બુક તમે કોઈ વાર ટ્રાય કરી છે?
અ હા કારણ કે તેનાથી પણ જ્ઞાન મળે છે એટલે ટેકનોલો લોજી પુસ્તકોને પણ નવા સ્વરૂપમાં લાભ આવી રહી છે ઈ બુક અને ઓડિયો બુક વાંચન થી ટેવ અ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમારે એક પસંદ કરવું પડે તો પુસ્તક કે ફિલ્મ?
હમ આ તો તમે બહ ભારી પ્રશ્ન પૂછી લીધો. પણ હું પુસ્તક પસંદ કરીશ અને તમે?
હ હું તો ફિલ્મ પસંદ કરીશ.
ઓકે તો છતાં પણ આપણે બંને એકબીજાની પસંદ નો આદર કરીએ. છીએ કારણ કે મુખ્ય વાત શીખવાની અને આનંદ મેળવવાની છે. માધ્યમ અલગ હોઈ શકે છે પરંતુ હેતુ એક જ છે.
હા એ તો તમને સાચું કહ્યું તમને લાગે છે કે આજકાલ લોકોમાં ધીરજ ઓછી થઈ ગઈ છે?
હમ, હા ખાસ કરીને યુવાનોમાં. બધું ઝડપથી જોઈએ છે. અને વિડીયો પણ શોર્ટ માહિતી પણ ટૂંકીમાં. એટલે કદાચ ફિલ્મો વધુ લોકપ્રિય હોઈ શકે છે અ આપણેે આ વડીલો હમણાં સોરી યુવાનોમાં.
સાચું પરંતુ પુસ્તકો ધીરજ શીખ શીખાવે છે. એક એક એક પાનું વાંચવું પડે છે. હું તો ઘણી વાર ફિલ્મમાં બોર થઈ જાઉં તો આગળ સ્કીપ કરી દઉં છું. અ એજ તફાવત છે પુસ્તકમાં સ્કીપ કરીશ શકાતું નથી દરેક શબ્દ વાંચવો પડે પણ પુસ્તકમાં ક્યારેક લાંબા વર્ણનો અ બહુ થાય છે. પણ એ જ વર્ણન વાર્તાને જીવંત બનાવે છે. તમને કયું વધુ ઇમોશનલ લાગે છે ફિલ્મ કે પુસ્તક?
પુસ્તક કારણ કે આપ આપણે પાત્રો નો પોતાના અંદાજ કલ્પી શકે છે હું તો ફિલ્મમાં એક્ટર નો એક્સપ વેશન જોઈને વધારે જોડાઈ જાઉં છું એ પણ સાચું છે કે સેમ આપણે ન નામ શું છે વ્યુઝ પર ઇમ્પેક્ટ આપે છે. તો એ બી સારી વાત છે પણ હું પુસ્તક પસંદ કરીશ.
હમ ચાલો પછી આપણે મળીને વાત કરીએ.
હા ચાલો.
જય શ્રી કૃષ્ણ.